હા તમને મારો અવાજ આવે છે.
હા સ્પષ્ટતા આવે છે તમારો અવાજ
હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં જ મન થયું કે બહુ દિવસ સાહેબ તમને કૉલ કરું મારા મગજને કેટલું સરસ વિષય આપ
તમારો થોડોક છે ને અવાજ આમ કપ્ પાય છે થોડોક
એમાં કરીને હા એક મિનિટ હું જોઈ લઉ
હલો હાલો હલો
હલો
હા હવે આયો બોલો બોલો
હા હા સંભળાયું ને
હા હા થોડોક નેટવર્ક ઇશ્યુ લાગે તમારો
હા મેં જોયું ને મને એવું થયું તમને સંભળાય છે ને હવે
હા હા પ્રોપર આવે છે.
હા હા કે આમ હમણાંનો એક વિષય મને મગજમાં આવતો તો કે દૈનિક જીવનમાં જે નાના-મોટા ફેરફારો હોય એના વિશે. તો આપણે આમ એ વાત કરીશું કેમ ટેકનોલોજીથી દૈનિક જીવનમાં કયા સારા ફેરફારો આવે ને એના પર.
આ તો ખુબ જ આમ રસપ્રદ આમ વિષય છે, આમ કેવાય ને કે આજના સમયમાં ટે કનોલોજી વગર દૈ જીવનની કલ્પના કરવી બહુ જ આમ મુશ્કેલ થઈ ગઈ છે કેહવાય છે ને કે ટે કનોલોજીથી બધું જ બદલાઈ ગયું છે.
આમ સૌથી પહેલા વાત કરીએને સમયની તો પહેલા આમ ઘણા કામમાં છે ને ઘણો સમય લાગતો, આપણને ખબર જ છે. પણ હવે કેવું કે ટેકનોલોજીના કારણે એ કામ બવ આમ ઓછા ટાઈમમાં થઈ જાય એમ.
બિલકુલ આમ. જોવા જઈએ ને આમ સમય બચાવવા પણ આમ એક મોટો ફાયદો જ છે આમ કેવાય ને કે બચેલા સ મય અને બીજા જરૂરી કામ માટે જ વપરી શકાય છે. હે ને?
હા, એટલે તો આને મોબાઈલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવા સાધનથી ઘણી આમ માહિતી થોડી જ આમ વારમાં મળી પણ જાય ને આપણને.
બિલકુલ અને પહેલા તો કોઈ માહિતી મેળવવા માટે પણ આમ પુસ્તક શોધવું પડતું. અથવા કોઈ આમ વ્યક્તિને પૂછવું પડતું, પણ હવે તો આમ માહિતી આમ ઝડપથી મળી જાય છે તમને ખબર
હા, અને ટેકનોલોજીથી કેવું કે હવે અભ્યાસમાં પણ બવ ફેરફાર આવ્યો છે.
બિલકુલ અને આમ આમ વિદ્યાર્થીઓ આમ ઘરે બેસીને પણ આમ નવી વસ્ તું પણ શીખી શકે છે ને ટેકનોલોજીના કારણે એટલે આમ
હ અને કે વિવિધ વિષયો પર વિડીયો નોટ અને આમ સમજણ પણ આમ એકદમ ઈઝી રીતે આપણને બધા પ્લેટફોર્મ્સ પર મળી જાય જે આમ બોવ સારું રહેે.
બિલકુલ અને આજ રીતે આમ શીખવાની પ્રક્રિયા વધુ આમ સરળ અને રસપ્રદ બની જાય છે.
હ અને ટેકનોલોજીથી વાત કરવી પણ આપડે માટે બવ ઘરી એમ સરળ બની જાય છે.
બિલકુલ અને સંદેશ મોકલવો હોય સાચો કોઈ માહિતી આપવી હોય, બધુ કામ ઝડપથી થઈ જાય છે. કારણ કે, આમ ટેકનોલોજી એકદમ ઝડપથી થી વધી ગઈ છે તેના કારણે.
હા, એટલે તો અને કેવું કે આથી છે ને આપણો સમય બોવ બચે અને આમ કામ પણ બહુ સારી રીતે એમ પૂરું થઈ જાય આમ.
બિલકુલ, અને એમ કહેવાય ને કે બેંકિંગ ક્ષેત્રમાં પણ ટે કનોલોજીનો મોટો ઉપયોગ થઈ રહ્યો છે. તમને ખબર છે?
હા, અને જે પૈસા મોકલ મોકલવા મેળવા કે હિસાબ કરો પણ ઘર બેસીને એકદમ આમ ઈઝી રીતે થઈ જાય એવું.
બિલકુલ અને આથી તો છે ને લાંબી લાઈનમાં ઉભા રહેવાની પણ જરૂર આમ કેવાયને કે ઓછી થઈ ગઈ છે અને જોવા જઈને તો લોકોનો સમય છે ને અને આમ મહેનત બંન્ને બચે છે આના કારણે.
હા, અને આરોગ્ય ક્ષેત્રમાં પણ ટેકનોલોજીને એક બહુ મોટો ફાળો છે, આમ જોવા જઈએન તો.
બિલકુલ, હોસ્પિટાલિટીમાં નવા યંત્રોમાં ઉપયોગથી બોવ આમ કેવાયને કે ઓળખ વધુ ઝડપથી થઈ શકે છે.
હમ, અને કેટલાક રિપોર્ટ તો કેવું ખબર ઓછા સમયમાં એકદમ ઝડપી આઈ જાય કે પહેલા કેવા હતા કે આમ દિવસો જતા રે, ને એવા રિપોર્ટસ આવે છે ને- -જે ટેકનોલોજી આવે ને એનાથી બે બે કલાકમાં - થઈ જાય છે ને, આટલો ફરક પડ્યો છે.
એકદમ તમે સાચું કીધુ, અને ડો- -ડોક્ટર પણ સારી રીતે તપાસ કરીને ય યોગ્ય સલાહ પણ આપી શકે છે. આબધું જ શેના લીધે થાય? તો કે છે, કે ટેકનોલોજી ના કારણે જ આ બધું સંભવ થાય છે.
નાહ લીયા હ અને આમ આપડે કૃષિ થી ક્ષેત્રમાં જોઈએ ને, એમાં પણ ટેકનોલોજી થી બહુ સારા ફેરફારો- આયા છે
બિલકુલ, આમ જોવા જાઇન, તો હવામાન ની માહિતી, પાણીની યોજના- અને પાક ની સંભળ માટે ટેકનોલોજી નું આ મદદરૂપ બને છે. આમ-
હ, અને આથી કેવું, કે ખેતી આમ વધુ વ્યવસ્થિત રીતે થઈ પણ શકે છે.
બીલકુલ, આમ કેવાય ને કે, ઉચ્ચ પદામ આમ- પણ સારા આમ પરિણામ જોઈ શકાય છે.
હ અને વ્યાપાર અને રોજગારમાં પણ ટેકનોલોજી એમ ઘણી ઉપયોગી બનેજ છેને?
બિલકુલ, અને નાના વેપારી પણ આમ પણ પોતાની વસ્તુ વધુ લોકો સુધી- -પહોંચાડી શકેછે, આના કારણે.
હા હ અને માહી- -તિનો વિનમ્ય પણ આમ ઝડપી થી તો થઈ શકે છે ને આનાથી.
બિલકુલ, અને આમ ગ્રાહક સુધી સેવા પણ સરળ રીતે પહોંચી શકે છે. આના કારણે-
હમ, અને ઘરના કામમાં પણ ટેકનોલોજીને બહુ મોટો ફાળો છે એક.
બિલકુલ, સો અન્ના ની તમે સાચી વાત કીધી આમ- કેવાય કે, વિવિધ યંત્રો ના કરીને આમ રોજિંદા કામ સારા બને ઝડપ- ઝડપ થી બની જાય આબધું ટેકનોલોજી -
હમમ આથી ઘરના કામમાં પણ આપડો બૌ સમય ઓછો લાગે અને કેવું? બીજા ઉપયોગી કામ માટે વધુ સમય મળે આપણને.
બિલકુલ અને મુસાફરી દરમિયાન પણ ટેકનોલોજી આમ ઘણી મદદ- -કરે છે. જેમ કે માર્ગથી માહિતી, આમ સમય- અને સ્થાન વિશે આમ ઝડપથી આમ જાણકારી મળી શકે છેન તેના કારણે..
હ આથી કેવું કે, મુસાફરી આપડી એકદમ સરળ બની જાય ન આના લીધે.
બિલકુલ, અને ભૂલથી પણ ખોટા રસ્તે આમ જવાની આમ - શક્યતા પણ આમ ઘટી જાય છે. ને આ બધું જ કારણ કે આપણી જોડે મોબાઈલ આવી ગયો છે. ને ટે- ટેકનોલોજી આવી ગઇ છે, તેના કારણે બધું સરળ બની ગયું છે.
હમ, અને મનોરંજન પણ ટેકનોલોજી ને એક બઉ મોટો પ્રભાવ જોઈએ ને એવું. કોણ ઈ
બિલકુલ, આમ મનોરંજનમાં આપડે લઈ લઈએ તો આમ ગીત, નાટક- -પછી આમ અન્ય બધા બઉ બધા કાર્યક્રમ છે. અને ઘણી બહુ બધી બીજી વસ્તુ કામ ઘરે બેસીને જ આપણે જોઈ શકીએ છીએ આજકાલ.
હમ અને બાળકો થી લઈને કે વૃદ્ધ સુધી- બધા માટે વિવિધ વિકલ્પ આમ ઉપલબ્ધ છેજ.
બિલકુલ, આમ સમય અનુસાર યોગ્ય મનોરં- જનમેલા ઓ પણ આમ સરળ બન્યું છે ને તેના માટે
હમ્મ, અને સરકારી સેવાઓ પણ ટેકનોલોજી થી વધુ આમ બની છે, સરલ બની છે એમ
બિલકુલ કેટલાક તો હોય એવા અ માહિતી મીલવા અને આમ અરજી કરાવા માટે ડિજિટલ આમ સુવિધાનો ઉપલબ્ધ થાય છે આજકાલ તો
હમ્મ, આથી કેવું કે નાગરિક નાગરિકો છે ને ઘણી રાહત મળી ગઈ છે
બિલકુલ અને કાર્યવાહી પણ આમ વધુ ઝડપથી બની શકે છે ને આના કારણે
હમ્મ, અને ટેકનોલોજી થી છે ને રોજિંદા જીવનમાં પણ નાના મોટા આમ ઘણા ફેરફારો તો આવે જ છે આપણને ખબર જ છે.
એજ ને એકદમ સોઆના ની તમે સાચી વાત કીધી, કેવાય ને કે આ બધા ફેરફારો છે ને સમય બચાવે છે, મહેનત ઓછી કરે છે, અને કામને સરળ બનાવે છે.
હા, પણ ટેકનોલોજી નું કેવું કે ઉપયોગ સમજદારી અને જવાબ દારી સાથે જ કરવો, એ બી બહું જરૂરી છે.
બિલકુલ અને આમ જોવા જાય તો સાચો ઉપયોગ થાય તો ટેકનોલોજીમા જીવવાની વધુ સરળ સુવિધાજનક અને આમ પ્રગત્યશીલ બનાવી શકે છે આમ
હમ્મ, એતો છે જ અને આમ જોઈએ તો ટેકનોલોજી દૈનિક જીવનમાં આમ ઘણા સારા ફેરફારો લાવવાનું એક બહુ મહત્વપૂર્ણ આમ સાધન તો કેહેવાય જ
બિલકુલ આમ નાના હોય કે મોટા દરેક ફેરફાર જીવનને વધુ સરળ અને આમ સુું આમ કેવાય ને કે એકદમ, ઈઝી રીતે બનાવવા તરફ લઇ જાય છે ટેકનોલોજી
હા એ તો રોજિંદા જીવનમાં ઘણા એવા ફેરફારો છે, જે ધીમે ધીમે આવ્યા પણ આજે આમ ખુબ બહુ જ મહત્વપૂર્ણ બની ગયા છે.
બિલકુલ સાચું તમે કીધું, આમ પેલા તો કોઈ પણ આમ માહિતી માટે ઘણા આમ કાગળ રાખવા પડતા હતા, પણ હવે તો આમ ઘણી માહિતી છે ને ડિજિટલ રીતે જ આમ સાચવી શકાય છે.
હમ્મ, આથી કેવું કે કાગળનો ઉપયોગ પણ ઓછો થઈ શકે ને
બિલકુલ અને જરૂર પડે તો ત્યારે માહિતી આમ ઝડપી સોધી પણ શકાય છે ને એના કારણે તો
હમ્મ, અને ઓફિસ ના કામમાં પણ ટેકનોલોજી નો બહુ મોટો ફાળો છે.
બિલકુલ અને આમ ઘણા આમ દસ્તાવેજ કોમ્પ્યુટર પર જ તૈયાર થઈ શકે છે ને એના કારણે તો
હ, અને સુધારા પણ સરળ રીતે આપણેે એમ કરીજ દેવાયને.
બિલકુલ અને આથી તો કામને આમ ગુણવત્તા પણ વધે જેના આના કારણે
હમ્મ, અને દુકાનોમાં પણ ટેકનોલોજી નો ઉપયોગ બહુ વધી રહ્યો છે, ને હવે તો
બિલકુલ આમ વસ્તુ નો હિસાબ થી લઈને ભાવ અને સ્ટોક ની માહિતી ઝડપ પી મળી શકે છે ટેકનોલોજી ના કારણે.
હમ્મ, અને ગ્રાહક ને પણ આમ સારી સેવા મળી શકે ને આનાથી.
બિલકુલ, અને કામ વધી વ્યવસ્થિત રીતે ચાલે છે આજકાલ તો ટેકનોલોજી જેને કારણે પણ ટેકનોલોજીનો દુરપયોગ ન કરવો જોઈએ સૌને હું તો એજ કવ
એતો તમારી વાત હાચીજ છે કે ટેકનોલોજી નો સારી રીતે ઉપયોગ કરીએ ને તો એ બહુ સારું રહે. બસ દુરઉપયોગ નહીં કરવાનો. ને ભવિષ્ ષ્યમાં પણ ટેકનોલોજીના સારા ઉપયોગથી કેવું, રોજિંદા જીવન બહુ સરળ અને આમ સુવિધાજનક ક અને આમ પ્રગતિશીલ આપણું બનતું જ રહેશે. અને આ સાથે તો કેવું કે દૈનિક જીવનમાં નાના-મોટા ફેરફારો વિશે તો આપણેે ચર્ચા કરી જ શકીએ છે, કારણ કે એમાં છે જ. કેવા નાના-નાના ફેરફારોથી જ મોટ ટા ફેરફારો બને. અને આમ ખાસું બધું આગળ આયું છે એના લીધે. પન મને તમારે જો આના પર ચર્ચા કરવામાં બહુ આનંદ આયો. ચોક ક્સ આપણે ફરીથી વાત કરીશું આના પર.
હા, ચોક્કસ આપણે ફરીથી વાત કરીશું, હા. મલીએ.